મારો અવાજ આવે છે?
હેલો.
હા તમને મારો અવાજ આવે છે?
હા આવે છે.
હા. તો કેમ છો?
મજામાં. તમે બોલો.
બસ એકદમ મજામાં. તો મને થયું કે બહુ દિવસ થયા તમને કોલ કરવામાં. એટલે મેં તમને કોલ કર્યો, કે આપણે બહુ સરસ કોક વિષય પર ચર્ચા કરીએ કે તમે કશે મુસાફરી કરવા ગયા છો તમે દોસ્તારો સાથે?
હા. મેં ઘની વાર મુસાફરી કરી છે. એમાં માં યાદગાર મુસાફરી મારી ફ્રેન્ડસ સાથે જ્યારે મારી મિત્રનો બડે હતો ત્યારે અમે ભરૂચની મુલાકાત લીધી હતી. જે અમારા માટે બહુ ખૂબ જ યાદગાર રહી છે.
હા. અરે મારે પણ એવી બહુ સરસ મુસાફરી છે ભરૂચની, જયારે એસે આવી જ મુમેન્ટ હતી કે મારા ફ્રેન્ડ ની બડે હતી અને અમે ત્યાં મુસાફરી માટે ગયા તા, ને અમે એટ ટલું બધું ફર્યા છે ને ત્યાં, તમને ખબર ત્યાંની કસી જગ્યાઓ?
અહ હું ભરૂચનો જ છું, પણ એટલો બધું ભરૂચમાં ફરેલો નથી તો એટલી જગ્યાઓનું મતલબ ખ્યાલ નથી કે આ ફરવા લાાયક શું છે, શું નહીં. કારણ કે એ એરિયા બહુ એમ આઇસોલેટેડ છે.
હા એ તો છે જ. પણ ત્યાં નદી નો તટ તો છે જ એટલે કેવું કે કશુ બી હોય કે આપણે નદી ના તટ પર બેસી શકીએ એટલે.
હા એવી જગ્યા માં જેમ કે કબીરવડ છે, એવી જગ્યાઓ છે જ્યાં ફરવા જવાય.
હમ્મ, એટલે તો. અને આમ જોવા જઈએ ને તો ત્યાં આમ નાનું શહેર છે પણ આમ ત્યાંની યાદો એટલી આમ સારી બને ને કે શહેરમાં જઈ ને તો આપણને ખુબ બધું યાદ આવે. પછી ત્યાં નું જે બ્રિજ છે એના પરથી જઈએ, એટલે આમ આમ ત્યાંનું ખાવાનું તો બહુ અનોખું હોય છે.
હા એ વસ્તુ બરાબર છે. ખાવાની બાબતે અમને એ યાદ આવે કે અહ ત્યાંના મતલબ ભરૂચી સિંંગ જે વધારે પ્રખ્યાત છે ત્યાંની.
હા
તમારું કોઈ આમ ફૂડ મનગમતું, પસંદીદા, મતલબ કોઈ, મતલબ આમ સુ
હા, આમ તો આપડે ગુજરાત તમાં જોવા જઈએ ને, તો તો ગુજરાતમાં તો એક જ આપડે બધું જે સેમ જ મળતો હોય કે, હાંડવો ઢોકળા એ બધું જ પણ ત્યાં ભરૂચમાં પણ લોચો સરસ મળતો હોય છે, પછી ભરૂચી સિંગ તમે કીધું એમ એ પણ ખુબ સારી મળતી હોય છે.
હા, અને ભરૂચની નજીકમાં અંકલેશ્વ બી અંકલેશ્વર શહેર બી છે જે આપડા અ ભારત દેશમાં આમ સૌથી વધારે ઇન્ડસ્ટ્રીયલ એરિયા પન ગનાય છે.
હા, એ તો છે જ. અને અંકલેશ્વર માં તો કેટલું બધું, એતો આપડે આમ જોઈએ ને તમ હબ જેવું છે, બધી ઇન્ડસ્ટ્રીઝ, એટલી બધી આવી છે ત્યાં આપડે જોઈએ ને તો ત્યાંની હવામાં પણ આમ એનું બો સ્મેલ આવે.
હા, કહેવાય છે કે ત્યાંનું જીવન બઉ જ બહુજ ટૂંકું છે, ત્યાંના લોકોનું.
હા, કારણ કે ત્યાંમાં કેટલા ટોક્સિક કેમિકલ્સ ને બધું રિલીઝ થતું હોય અને હવે એજ કેમિકલ પાણીમાં મિક્સ થાય ને હવામાં મિક્સ થાય એટલે પછી શું થાય?
હ સુ તમે મુસાફરી દરમિયાન કંઈક તમને કંઈ આમાં કઈ યાદો તમારી સારી હોય એવી
હા હા, એજ ભરૂચ તો ખુબ સુંદર છે, હું ભરૂચ ને અંકલેશ્વર ગઈ હતી ને મારા દોસ્તો જોડે તો અમે ત્યાં ખુબ જ ફર્યા હતા, ત્યાંના ગાર્ડન અંકલેશ્વરના જીઆઈડીસી એરિયા એટલો સરસ છે અને ભરૂચમાં બી એટલું સરસ છે ને કે તમે બધા ફરીએ ને ત બઉ મજા આવેને, ત્યાં ખાવાનું પણ એટલું બધું મળે કે તમે જોવો ને, તો ત્યાં એક એરિયામાંથી બીજા એરિયામાં જાઉ ને, તો બહુ જ ખાવાનું મળે.
હા અને ત્યાંની એક ગળતેશ્વર કરીને એક જગ્યા બી છે જે પૌરાણિક માનવામાં આવે છે, ત્યાં બી બહુ સારું છે, ત્યાં નદીનો તટ બી છે અને આમ બહુ સારી જગ્યા છે ફરવા માટે, તમે એ મુલાકાત કરી છે ક્યારે?
હા, મેં કરી છે, અને ત્યાં વધારે તો, નદીના તટ પર જવાની મજા જ અલગ છે! કે આમ ઠંડો ઠંડો પવન આવતો હોય, એટલે પછી આમ બેસવાનું એટલું મજા આવે ને!
ત્યાં પછી એક ઢાઢર નદી કરીને બી છે, જ્યાં મઘરનું પ્રમાણ બી બહુ વધારે છે.
હલો
હલો હલ્ ઓકે હા, ત્યાં મગરનું મતલબ, જે ઢાઢર નદી છે એ બી બહુ ખૂબ સારી છે પણ ત્યાં આમ રિસ્ક બહુ છે, કારણ કે ત્યાં મગરોનું અવર જવર બહુ હોય છે.
હા, કારણ કે નર્મદામાં તો મગર જોવા મળે જ છે ને, આપણને ખબર જ છે ને. એટલે અંદર નાહવા જવાનો તો બહુ રિસ્ક છે, પણ આમ તમે બહર ત્યાં કિનારે તટ પર બેસો ને તો બહુ મજા આવે, એમ.
આમ ભરૂચમાં તમે લોકો આમ, મુસાફરી દરમિયાન તમારો કોઈ યાદગાર આમ? ફૂડ આઈટમ, કે કોઈ જગ્યા? જે તમને બહુ યાદ રહી ગઈ હોય!
હા, મને એક બહુ આમ સારી એવી મારી યાદો છે, કે હું છે ને મારા દોસ્ત ની બર્ડે હતી ને, તો હું ત્યાંની એક હોટલમાં ગઈતી, અનલિમિટેડ ખાવાનું ખાવા તો અમે એટલું બધું ખાવાનું ખાધું હતું કે બોજ મજા આ ગઈ હતી કે એટલું જુદું જુદું ખાવાનું હતું, એટલી મોટી જગ્યા હતી કે આમ જોવા જઈએ ને તો ગુજરાતી ખાવાનું લઈને પંજાબી મળે અને ઘડિયામાં પણ ગુલાબજામ્બુ, પેસ્ટ્રીઝ પછી જુદી જુદી ડોનટસ હતા, એટલે એટલું બધું અમે ખાધું તું અને ગુલાબજામુન એના જોડે આઈસક્રીમ ને બ્રાઉની પણ હતી. અને આમ સ્ટાર્ટરમાં જુવોને તો પાસ્તા નૂડલ્સ તમને જે જોય ને બધું મળી જાય.
અને કોઈ યાદગાર જગ્યા જ્યાં તમને ફરવું અને બેસવું બહુ ગમ્યું હોય.
હા કબીરવડ કબીરવડમાં છે ને મંદિર બી એટલું શાંત ને સરસ અને ત્યાં અમે તટે જઈને એટલા ફોટા પડાયા હતા કારણ કે એટલું સુંદર હતું. ત્યાં આમ બોટ જતી હોય વચ્ચેથી અને આમ બાર બેસે ને દાદરા પર તો એટલું સારું લાગે તમારું શું કેવું એના પર
હા હા વસ્તુ તો સાચી છે કારણ કે કબીર વડની પાછે જે કબીર વળ જગ્યા છે, એની પાછળનો ઇતિહાસ ભી બહુ આમ બહુ આમ એ છે કે કહેવામાં આવે છે કે જે કબીર હતા એમને દાંતન કરીને જે વડનું દાંતણ કર્યું હતું, અને જે ચીરી મતલબ જે હોય દાંડ એ ત્યાં જમીનમાં રોપી હતી એનાથી એટલા બધા વાળું ગયા છે, એક પૌરાણિક એક વાત બધા કહેતા આવે છે કે આમ એ જગ્યા છે. અને ત્યાંના પક્ષીઓને વધારે પડતું આમ પ્રખ્યાત છે કે ત્યાં સમરમાં બહુ મતલબ ઉનાળામાં ઉનાળી ઉનાળા વખતે બહુ સારી જગ્યા છે, ફરવા માટે
હા એ તો તમારી વાત સાચી છે, અને તમારા જોડે આટલું બધું જ્ઞાન છે સાંભળીને મને બહુ સારું લાગ્યું મને તો અુંકાશાનું ઈચ્છા ખબર જ નથી.
મેં મેં જણાવ્યું ને તમને કે હું ભરૂચ સાઈડનો છું તો, એ ત્યાંની થોડી પૌરાણિક વાતો મનેઅ ખ્યાલ હોય જેમ કે તમે તમે તમારા એરિયામાં તમે જે બી જે તે સ્થળ પર રહેતા હોય તો ત્યાંની વસ્તુઓ તમને ખ્યાલ હોય, તો એ જ રીતે મને બી આમ થોડો અનુભવ અને થોડો ખ્યાલ છે.
હા, એ તો તમારી વાત બિલકુલ સાચી કે જ્યાં મોટા થયા હોઈએ. ત્યાં જ આપણને આમ બધું એનું જ્ઞાન તો હોય જ કે ત્યાં શું ખાવા મળે. અને ત્યાં આમ એવું તમને લગાવતો રહેે છે, આમ કે છો ને આપણે ત્યાં બે વર્ષ રહ્યા હોય. પણ ત્યાં જન્મ્યા હોઈએ ને તો આપણનેમ એવું હોય કે એ શહેર થી આમ જુદો જ લગઓ હોય, કે ત્યાં મન શાંત થઈ જાય ને એવું લાગે
હા ઘર ઘર કેવાય મતલબ મતલબ આખો એમની દુનિયાનો છેડો છે. છેલ્લે ઘર કેહેવાય એવી આપણે વાળતા છે, આપણા ગુજરાતીઓમાં તો એવું અનુભવ થાય, તમને કોઈ તહેવાર જે ભરૂચમાં બહુ ઉલ્લાસથી મનાતો હોય એવું કોઈ તમને
હા, એટલે એવું તો મને કશું સાંભળ્યું નથી પણ ત્યાં કશું ક અ ભગવાન નું બહ મનાય છે. કઈક વરસાદ વખતે એવું મેં કશું સાંભળ્યું છે, ત્યાંવું કઈક થાય છે.
પણ એનો કોઈ ખ્યાલ નથી મને પર્ટિક્યુલર હા તું અ શહેરમાં કા તો જે તે ગામના ગામના વિસ્તારોમાં કઈ કઈ માન્યતાઓ હોય છે. તો તે રીતે થતું હોય અલગ અલગ અને ફરવા અને ફરવા માટે ભરૂચ બહુ સારી જગ્યા છે, કારણ કે આખી જગ્યા જગ્યામાં અલગ પડે છે ત્યાં પછી ભરૂચની આખળ જે દરિયો છે, ત્યાં બી બહુ સારું છે ફરવા માટે
હા, બહુ જ બધું ફરવાનું કેમ આજુબાજુ જઈએ ને તો આમ અને એટલા મોટા મોટા આપડે ભરૂચથી અંકલેશ્વર વાળો રસ્તો તો જોઈએ ને તો એટલું સરસ હોય છે.
હા, એ એ મતલબ ભરૂચ અને અંકલેશ્વર તો અડ હજુ હમણાં જ મતલબ આઠ એક વર્ષ પહેલાં ડેવલપ થયું છે એની પહેલાં કંઈ ખાસ ત્યાં હતતું નહીં. બ અત્યારે ઇન્ડસ્ટ્રી અને વગેરેના લીધે અત્યારે બહુ ખૂબ જ આગળ વધ્યું છે તો એ એક મુસાફર જો સ્ર્ડ બન્યું છે તમારું શું કેવું છે તમે ક્યારે એની પહેલા મુલાકાત લીધી કહેવાય અને અનુભવ તમારો કંઈ
હા હું જારે બઉ નાની હતી ને ત્યારે એક વાર ભરૂચ ગઈ હતી ને પછી હું સીધી મારા દોસ્તારો જોડે ગઈ ભરૂચ તો મને આમ બહુ ફરક લાગ્યો કે હું જયારે નાની હતી ત્યારે ગઈ હતી અને અત્યારે ગઈ તો બહ આમ એમાં ફેરફાર આવ છે કે બહ ડેવલોપ મેન્ટ થઈ ગયું છે અને આમ લોકો પણ બહુ જાગૃત થઈ ગયા છે આમ બધું બહુ આમ ડિફરન્સ દેખાય
જો તમે મુસાફરી શામાંથી કરી હતી મતલબ કોઈ કાર યા ખુદનું વ્હીકલ યા ટ્રેન
એ તો છે અમે છે ને ટ્રેનમાં ગયા હતા તો ટ્રેનની મુસાફરી આમ એટલી ભયંકર રહીતી અમારી કારણ કે એટલી ગિરદી હતી ટ્રેનમાં કે ચડવાની જગ્યા નહી પણ મા મારા સારા દોસ્તારો હતા તો એ લોકો મારા જોડે આખા ટાઈમ હતા એટલે કુ કે એવું વાંધો ના પણ અમે મજા પણ એટલી કરી કે છ ટ્રેનમાં એટલી ભીડ હતી. પણ અમે એટલી બધી યાદગાર આમ મુમેન્ટસ બનાયઈ છે આમ જોવા જઈએ ને તો તમાર જોડે છે એવી કસી મુમેન્ટસ
આમ મારી કંઈ ખાસ કારણ કે હું ટ્રેનમાં સફર બહુ ઓછો કરું છું તો મારી એવી કોઈ યાદગાર મુમેન્ટ નથી કોઈ યાદગાર વસ્તુ રહી નથી જે મેં બહું કોઈ એમ બહુ ફ્રેન્ડ સાથે કરી હોય પણ હા મેં બી ક્યારેક ક્યારેક ક્યારેક મારા ફ્રેન્ડને મળવાની જાત થાય ક્યારે કરું તો તમને કોઈક કોઈક વાત શેર કરશો જેનાથી તમને આમ ગમે કે વસ્તુ યાદ આવી જાય કંઈક ટ્રેનમાં
હા કે ટ્રેનમાં જે ચડ્યા હતા અમે એટલી આમ એટલા બેગ્સ હતા મારા જો ત્રણ ત્રણ ચાર ચાર એક એક છોકરા ને ચાર બેગ પકડાઈ દીધી તી. અને જે ધક્કા મુકી ચડ્યા છે કે હવે હું ટ્રેનમાં જાઉં ને તો મને ખાલી એજ યાદ આવે કે અમે કેમના ટ્રેનમાં ચડ્યા હતા કેટલી મજા કરી હતી બસ આમ એ બધું જ યાદ આવે અને આપણે આમ જોવા જઈએ ને તો ભરૂચની કેટલી બી વાતો કરીએ ને એટલી ઓછી છે કારણ કે ભરૂચ અંકલેશ્વર જગ્યા એવી છે. કે બહુ બધી વાતો નીકળે પણ મને તમારી જોડે વાત કરવાનો ખુબ જ આનંદ આયો. આમ બહુ સારું લાગ્યું.
હા મને પણ.
હા આપણેે છે ને ચોક્કસ થી ફરી ચર્ચા કરીશું એન પર હા.
હા સારું સારું ચાલો મળીએ.